ઓર જેસીભાઈ કેમ છો તમે
હા નરેશ ભાઈ તમે કેમ છો બધા મજા માને
હા બધા મજામાં છે ને હું તો હમણાં જ એક જે તમારી સાથે વાતચીત કરવા માંગુ છું એમ કે ખેતીવાડી હમના ચાલી રહી છે અમારા ગામડામાં તો આમ તો જે જાણો છો કે અમે ચોમાસાની સિઝન આવી રહી છે એટલે અમારો જે ગામડામાં જે ડાંગર નો પાક છે તે વધારે રોપવા માંગે છે એટલે એટલે હવે તો રોકાયો ઘણા બધા લોકો વિચારી રહ્યા છે. અને તમે જાણો છો કે ડાંગરનો પાકો રોપવામાં ઘણા બધા પ્રકારનો ખર્ચોને આ બધું થઈ જાય છે. જેમ કે ખાતર છે પછી પાકનું ખેતર ખેડવાનો બીયારણ નાખવાનું બધું ખર્ચો પાહિ ખાતર કેટલું બધું ખાતર નાખવા પડે છે. પછી નીંદવાનું પછી કાપણી કરવાનું પછી રોપણી કરવાની ઘણું બધું પ્રકાર આપ ખર્ચો થઈ જાય છે એટલે જે આપણે આવાક નાખીએ એમાંથી આપને કોઈ વાર એટલે કે મળતી પણ નથી અને કોઈ વાર જો વરસાદ વધારે પડી ગયો તો પછી તમને ખબર છે કે આપણને નુકસાન થવાનું પણ ભય થઈ જાય છે એટલે હવે તો એ જ છે કે એટલે કે આપડે જે ખેતી કરીએ તો પછી આવી બધી આપડ સામે રક્ષણ તો આલે આપડે પેલું સક્ષમ રહેવું જોઈએ કારણ કે આ બધી આફોતો આવી જાય તો પછી આપણને નુકસાન કે બધું અન્ય પ્રકારનું બધું ભોગવું ખુબ પડે છે એટલે મારે એજ કેવું છે કે જે આપણે ઘણા બધા લોકો હમણાં ખેતી કરવાથી અમુક લોકો ડરે છે એટલે કે એ શા માટે ડરે છે કારણ કે તમ તને ખબર કે સરકારી બધી યોજના અમુક લોકોને મળતી નથી એવું બધું સારું બધું એ લોકો બધું જોય છે ને બધું એ લોકો કરે છે. એટલે સરકારે જો એ લોકોને ઘણો બધો પ્રકારની સહાય આપી દે તો પછી જે ખેડૂત હોય છે. તે લોકો પણ ઘણા બધા પ્રકારના બધી ખેતીમાં રોપશે અને સારી એવુ પેલું ઊગાડશે. બાકી ભાઈ તમારા ગામડામાં શું ચલી રહ્યું છે હણાં ઘણા બધા ખેડૂતો શું કરી રહ્યા છે
હા તમારે તમે કીધું તમ ખુબ સારું છે કે ખેતીવાડી એ ખૂબ જ જરૂરી હતી કે હમણાં તો અહી ભારત દેશ ખુબ જ આગળ વધી ગયો છે એટલે થોડું ઘણી ખેતી હમણાં પણ હજુ પણ બચેલી છે ને તો હમણાં તો કેમ બઉ સારો વિકસિત દેશ બની ગયો છે. અ લોકોને સારું એવી નોકરીઓ પણ મળી ગઈ છે આઈટી કંપનીઓને એવી આવી ગઈ છે. એટલે લોકો હવે બધા ખેતી પર ના એટલે ભારત દેશ ખુબ જ આગળ વધી ગયો છે. પણ પેલા પેલા હતું કે ઓગણીસો ના જમાનામાં કે એ ખેતી પ્રધાન દેશ હતો તે પચાસ ટકા ખેતી પર આધારિત દેશ હતો અને એ ખૂબ જ જરૂરી સે કે આપણે આજુ પણ અમે જેમ કે અમારી ગાયને એવી સે તેના હારું અમે ચારો એવું નાખીએ છીએ તેમાં વાવણી એટલે ભાત રોપીએ છે ભાત પણ ખાવા માટે ખુબ જ સારું રહે છે અને અમારા તો પેલા બાસમતીને એ પણ પાકતા હતા જયારે અમારા ના પપ્પા વણ કરતા હતા ત્યારે અને હમણાં તો એવું બધું નથી થાતું હમણાં તો નવી જ નવી જાત આવી સે તે અમણાં થતી સે અને તે ખુબ જ સારી છે ખેતી કરવામાં ખુબ જ મજા આવે છે. અમણાં તો જો જોયુ તો આમ અગાડી વરસાદ બો આવ્યો પણ અમણાં થોડો ઓસો પડી ગયો તો અમારે પાણીને બોરના પાણીને એવું મૂકવા પડે સે અને જેને કારણે આ ખુબ સારું પણ સે અને અમારે અઈયા જગા જગા પર ટળાવ ખોદવામાં આવે છે એટલે પાણીનું પ્રમાણ જમીનમાં ઉતારવામાં આવે છે એટલે વરસાદનું પાણી એમ નીચે ઉતરે અને પછી પાણીની કમી મહેસૂસ ની થાય એટલે અમારે ગામમાં ખુબ જ સારું છે. મારું ગામ ખુબ જ સારું છે અને હં તમારા આજુબાજુઓનો વિસ્તાર પણ ખુબ જ સારો છે.
હા ભાઈ અમારા આજુબાજુનો વિસ્તાર ખુબ સારો છે પરંતુ જય તમે કીધું કે તમારા બાજુ પણ સારો છે. પરંતુ અમારા આજુબાજુનો વિસ્તાર ક્યારે સારો બયનો કારણ કે અમે જયારે જાગૃત થયા અને જે ગામડાના ઘણા બધા જે લોકો છે અને ગામડાના બધા આજકાલના યુવા બાળકો છે. એ લોકો પણ સમજે છે ખેતી જો બધા લોકો કરવાથી એટલે કે બધા લોકો દર્શાય તો પછી જે આપડા અનાજ આપણા દેશમાં અનાજ ક્યાંથી આવશે કારણ કે તમે જાણો છો કે આપડા દેશમાં જો અનાજ આપડા જે ખેડૂતો હશે તે જ વધારે પડતું લાવે છે. અને ખેડૂતો જ અનજ કરવાનું છોડી દેશે અનજ ઉત્પન્ન કરવાનુ, તો પછી આપડા દેશને અનજ ક્યાંથી મલશે એમ કાણ કે હવે તો ઘણા બધા લોકો છે અને ઘણા બધા એવા કેહવા વારા છે કે તમે ખેતી કરો અમે તમને સાઠ આપશુ એટલે સરકાર પણ એવું બધું કરે છે. પરંતુ અમુક ગામડાના અમુક પરિવારો તો એ ખેતી પર વધારે આધાર હોય અને પછી જે આ લોકને એરે એટલે કે મોસ્ટલી એ લોકો અભણ હોય છે એટલે બધી સરકારી બધી યોજના હોય છે તે લોકોને અમુક પ્રકારને એ લોકને ખબર નથી ને એ લોકો જે મોબાઈલ છે સોશિયલ મીડિયા પણ એટલો બધો ઉપયોગ તો નથી ને નવી-નવી બધી ટેકનોલોજી શું આવે છે ખેતીમાં ટે પણ એમને ખબર હોટી નથી એટલે કે અવે એ ખબર હોવી જોઈએ એટલે કે મોસ્ટલી બધાને જાણવું જોઈએ કારણ કે ઘણા ગામડાઓમાં મેં જોયું છે કે આ સરકારી બધી યોજનાઓ છે બાર પાડે છે. તે અમુક ગામડામાં વધારે પ્રસિદ્ધ નથી, વધારે ઘરે-ઘરે એ લોકો જાણ પણ નથી કરતા અને અમુક ગામડાઓ અને અમુક પરિવાર લોકોને ખબર હોય છે. એટલે કે એવુ ન એવું ની કરવું જોએ કારણ કે જે આપણા ગામડાના બધા જ ખેડૂતો છે. તેમને બધાજ પ્રકારની સબસીડી મલવુ જોઈએ કારણ કે તમે જાણો છો કે સબસિડી મળે તો પછી એ લોકોને પચાસ હજાર રાહત મલી જાય છે એવું બધું પ્રકારનું થાય છે કારણ કે આમ સબ- સિડીમાં તમે જાણો જે આપણે જે ખેટી માટે અન્ય બઢા બઢા સાધનો ટેકનોલોજી સાધનો આપડે લાગે છે જેમ કે ટ્રેક ટર છે ભાત કાપવાનું મશીન છે વાવલવાનું મશીન છે કે પછી જે એવી ઘણી બઢી પ્રકારની બઢા મશીન છે ટ્રેક્ટર ને એવું તે આપણને જે આપડે કોઈ વસ્તુ લીએ તો પછી તેના પર સારી એવી સબસીડી મલી જાય છે એમ એટલે બ અ સરકારે પણ ધ્યાન આપવું જોઈએ ખેડૂટો પર અને વધારે એ લોકોને સહાય આપવી જોઈએ, અને પછી એ લોકો વધારે પેલું. કે ખેતી કરવા વધારે એ લોકોને જુસ્સો વધે ને પછી આપણા. આપણા દેશમાં સારું બધાને અનાજ મળી શકે, કારણ કે. આપણા દેશમાં ખબર કે, ઘણી બધી પ્રકારે શાકભાજી જેમ કે કાંડા છે. પછી ટામેટાં છે કે પછી મરચાં છે. એવામાં વચ્ચે અમુક ઘ કેટલો બધો એટલે કે, ઘણો ભાવ વધી જાય છે એમના વચ્ચે. ને કાંડાનો અમણાતો ઘણો બધો ભાવ વધી ગેલો વચ્ચે, એમ. એટલે આનું મુખ્ય કારણ એ જ છે કે, ઘણા બધા વેપારીઓ કે પછી ઘણા બધા ઉત્પાન્ન કરતા લોકો. દાણચોરી કરે છે એટલે કે, તેના લીધા પછી આવ કાળા બજારમાં એ લોકો બધું કરે છે. એવ બુધા લીધે ભાવ વધી જાય છે ને, માર્કેટમાં પણ કાંડા આવતા જ નથી. ને એવું બધું પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. બાકી તમારે શું કેવું છે, આવા-બધા-બધી પરિસ્થિતિ ઉપર.
હ કે, ભારતમાં આજે પણ એવા. એવા ઘણા લોકો છે જે કાળા બજારી કરે છે. હમણાં દેશ ખુબ જ આગળ વધી ગયો છે, અને જે-જો આપણે એવા કાળા બજારીને એવું કરશું. તો એજ્યુકેશન મોગુ છે, જેના કારણે સ્ટડી ને એવું બરાબર ન થાય. એવું ન કરવું જોઈએ, ભારત દેશ ખુબ જ આગળ વધી રહ્યો છે. એ અન્ય દેશ કરતા પણ ખુબ જ આગ, તે-તે વ-વર્લ્ડની ફ. થર્ડ ઈકોનોમી છે, અને તેના કારણે આપણે પણ એવું કરવું જોઈએ કે એ બા. કી ખેતીમાં જેટલું પણ થાય તે થોડુંક સસ્તું અને સારું રહેવા જોઈએ કે તેથી. લોકો સારા એવું ઉમ ખાઈ શકે તેવો. મહેનત કરી છે એટલે, દેશ ખુબ જ આગળ વધી રહ્યો છે એટલે. કોઈ પણ ધંધા કે એવું ખુબ જ ખેતી પણ ખુબ જ ભાવ આવશે. એટલે બધાનુંનું ખુબ જ સારું થશે, એટલે. આપણે એવું ના માનવું જોઈએ કે, તમે કીધું તેમ. કોઈ ચાર પાંચ ઘેર હોય ગામડાના કે તેહો. ભણેલા હોય પણ તેઓ બીજાને બી બતાવશે, એટલે દેશો આગળ વધશે તો આપોઆપ. એ લોકની ઈન્કમમાં પણ ડબલ વધારો થશે, એટલે લોકોની જેમ મદદ કર. શો, તેમ ફાયદો છે. મને તો એવું લાગે એ ખુબ જ જરૂરી છે કે, આપણે બી બીજાને કેવા જોઈએ એક. મને ખુબ જ સારું લાગે છે કે, આપણા સાથે બીજો પણ. અ ગ્રોથ કરે અને તે યોજનાનો લાભ લે, ખેતીમાં પણ અમે ગો. ઘણા બધાની મરચાને એવું કરીએ છીએ, અમારી વા વાડીને એવી છે. અને અમાર નારિયેલીની એવી પણ કરેલી છે, અને તે ખુબ જ સારી ગ્રોથ કરેલી છે તેની. તારી આવે અને અન્ય બધી ખેતીમાં એમ ખુબ સારું છે અમારે તો. કે અમારે પાણીની સુવિધા પણ ખુબ સારી છે નહેરો છે. અને તેના લીધે ખુબ સારું લાગે કે એવો પેઢી ગબડે નહી અને પેઢી. મજબૂત.
હા ભાઈ તમે એકદમ સાચી છે, એટલે કે. હવે તો ખેતીમાં તો બધું પ્રકારનું બધી પરિસ્થિતિ નવી નવી ટેકનોલોજી બધું આવવાનું જ છે, કારણ કે. એટલે પેલા જે તમે જાણો જ છો કે, ખેતી ઘણા બધા લોકો ખેતી પહેલા જે બળદગાડો હોય તેમને તે હડથી. એ લોકો ખે બધું ખેતર હતું તે ખેડતા હતા. અને બધું પ્રકારનું એ લોકો માલ સામાન બધું ખેતીમાં લાવતા હતા અને બધું કરતા હતા. અને આવી બધી ટેકનોલોજી આવવાથી ખેડૂતોને ઘણી બધી પ્રકારની સહાય પણ મળી છે. કારણ કે પેલા તમે જાણો જ છો કે, ઘણા બધા લોકો એમ. ત્યાં બધું એવું બળદ બળદગાડું લાવું પડતું ને બધુ ત્યાં પેલું કરાવવું પડતું પરંતુ હવે તો જે ટ્રેક્ટર છે નવી નવી પ્રકારના ટ્રેક્ટરો પણ તેના લીધે અને ખેતર પર એકદમ સારા ખેડાય છે અને ખુબ સારી રીતે બધા લોકો ખેતી પણ કરે છે. એટલે આવી રીતે આમ આવી બધી નવી નવી ટેકનોલોજી બધું આમ આવું જોઈએ. તો એથી જેથી કરીને ઘણા બધા લોકોને એમ થાય. એટલે કે ખેતી માં લોકોનો સમય પણ બચે છે અને એ લોકોને જે પેલા જેટલી મહેનત લાગતી હતી જેમ કે આ બધી વર્કર છે. હવારે જે હોય તે ટેકનોલોજીને કારણે હવે તો બધી ઓછી થઈ ગઈ છે એમ એટલે એમ ખેતીમાં એ બધા આવા સાધનો મલે છે તો પછી તેનો ઉપ ઉપયોગ કરવો જોઈએ. અને ઘણા બધા લોકો આ બટ એટલે કે પહેલાંનું જમાનાથી જ બધું ચાલે છે ને પહેલાંથી જ બધા જે બળદગાડું છે તે મેરા અમારા જમાણામાં ઘણા બધા ખેડૂતોને જોયા છે પેલાથી એવું જ કરે છે કારણ કે, એ લોકો એવું જ માને છે કે પહેલા જે ખેતી કરતા આવી રા તે જ અમે કરીએ છીએ આમ એટલે એ લોકો નું પણ એવું સારું કેવાય પરંતુ બધા લોકો તેમ જતા રે ટેકનોલોજી ના આધારે બધા લોકો જીવે છે અને ઘણા બધા લોકો હવે શું કરવું આગળ શું નહી કરવું મારે અરે ખૂબ પ્રેરિત છે કારણ કે એવું જે ખેડૂતો જે ખેતીમાં જે ઈન્કમ કમાતા હોય તો એ લોકો ખુબ વિચારીને કરતા હોય કારણ કે તમે જાણો છો કે ખેતીમાં ઘણા બધા પ્રકાર તેનું નુકસાન પણ થઈ જાય જેમ કે જો કોઈ આંબાવાડી રાખે તો પછી સારી એવી ઘરી મળશે કે નહી મળશે આ વર્ષે કે પછી આ વખતે સારો પાક થશે નહી થશે એમ કે કેરી એટલે કે બધું કેટલો છાટ લાગે છે ખાતર મૂકે છે. યોગ્ય પ્રકારે પાંચ છ વાર સાટ પણમાં આવે છે અને ઘણા બધો પ્રકારનો ખર્ચો થઈ વધારે પછી પણ જે વાતાવરણ જો સાથ આપી દીધું. તો એ લોકોને ફાયદો થશે પરંતુ વાતાવણ જો દબાય પડે તો પછી જે લોકોને જે એ લોકો એટલે કે કોઈ પણ દવા છાટી તો પણ એમ જે મોર હોય કે પછી સવારે બેસેલા ટેપો કારા પડી જાય એટલે નુકસાન થવાનું પણ એમ થઈ જાય એટલે વાતાવરણ સારું રહે છે એમ એટલે આ ખેતી માટે આવું બધું પ્રકારનું ચેલેન્જ કરે છે શું તમારી સાથે કોઈ એવું બનાવ બનેલો છે. તમે જે આંબાાવડી રાખેલી તો તેમાં આટલું બધું દવા નાખીને પણ પછી એમાંથી એ જે આ તમે ઇન્મકમ નાખેલી તેમાંથી એટલી ઇન્કમ પણ નથી નીકળલી
હા અમારે થાય છે એ કે આ વાર હ જ એવું થયું કે, અમે દવા સડગ કરી પણ તેટલા નીકળ્યા નથી દવાના પૈસા નીકળ્યા. અને તે એવું મને લાગે છે કે હ, કેમકે આ વર્ષે અલમીનો હતો એટલે પણ એવું થઈ શકે કેમકે જે વરસાદનું પ્રમાણ ખુબ જ જેમ કે તાપમાન ખુબ જ વધી ગયેલું છે, જે તમને આજે કે કેમ કે પેલો પેલું અમરનાથના મહાદેવ પણ ચાદરમાં જ પીકળી ગયા એટલે ગરમીનું પ્રમાણ તેના રીતે વધી ગયેલો હતો એટલે એ પણ આપણે જોવા જેવું છે. કે તે અઠ્ઠાવીસ દિવસને એવા રહેતા હતા પણ હવે ખુબ જ ગરમીનું પ્રમાણ વધવાના કારણે પણ એવું ખેતી વામાં ખુબ જ મગજમાં પણ પહતી ગયા. કદાચ સારી થશે, જેથી સારી થવા જોઈ સરકારે બધાથી મોટી માં મોટી સહાય આપવા જોઈએ. કેમકે બાકી બધા વિસ્તારોમાં ખુબ એવા આપણે આગળ છે પણ ખેતીમાં હમણા ધીરે ધીરે પાછળ વધતા જયેલા છે.
હા, ભાઈ તમારી વાત સાચી છે. એટલે કે હવે, આમ ખેતીમાં આપણે જે વધવું જોઈએ, તો પછી સરકારે એમને સહાય આપવી જોઈએ. અને સારી રીતે આપણે જે સરકાર આપણે એટલે કે જે સરકારી બધી યોજના હોય છે. એ ગામડે ગામડે અને જે ખેડૂતોને યોગ્ય રીતે એમના ઘરે ઘરે એટલે કે તે જાણાવું જોઈએ અને શું કરવું આ કઈ યોજના વિશે શું કયુ ફર્મ ભરવું અને યોગ્ય રીતે એ લોકોને ફર્મ ફિલ અપ કરવું જોઇએ. કારણ કે ગામડામાં ઘણા બધા લોકોને ખબર નથી એ મેં તમને પહેલા જણાવ્યું એટલે જે પણ સરકારની બધા જે અધિકારી આવે છે તેમના ઘરે ઘરે જઈને એ લોકોને ફોર્મ ભરવું જોઈએ. અને પછી સરકારી યોજનાનો લાભ મેળવવો જોઈએ, સારો ભાઈ મળીએ પાછા. અચ્છા, આપણે મેં પણ તમારી ઘરે આવાને તમારે જે શું ખેતી કરો છો તે પણ જોવાના સારી રીતે ત્યાં સમજીશ.
હા.